તો કરોને ભાઈ
હું કશું નહીં હવે ઊંઘવાની તૈયારી છે રાત પડી એટલે
એવું એમ અગિયાર વાગે તો સુઈ જાવ એમ તમે ઓફિસનું વર્ક હોતું હશે ના અમે તો સાડા અગિયાર બાર વાગી જાય અમારે તો ભાઈ જ ના
કેમ એટલું બધું સાડા અગિયાર બાર વાગે
એ શું ભાઈ બપોરે થોડું સુતા હોય એટલે શું ઊંઘ આવે નાઆવે એટલે પછી બાર‌એક વાગ્યાનો ટાઈમ ફિક્સ -ક્સ થઈ ગયો મેઊંઘવાનો
હ તો એટલી બધી રાત સુધી તમે શું કરો તો
કંઈ નઈ ભાઈ મોબાઈલ જુતા હોય જમ્યા પછી તો બીજું તો જમ્યા પછી કામ હોતું છે નઈ
મોબાઈલમાં એવું તે શું જોવતે ઊંઘય નહી આવતી તમને
હા ભાઈ આ છે ને ઇન્સ્ટાગ્રામને બધું સોશિયલ મીડિયા
હા હા
હા એ સોશિયલ મીડિયામ જોતા હોય વિડીયો શોર્ટ્સ-બોટ્સ રીલ-બીલ
હ ભાઈ એ બહુ ખત સાચું કહુંને તો
કેમ
નાના છોકરાઓને મોબાઈલ આપ્યા આપણેે અત્યારના તો એ મોબાઈલ મુકતા બી નહીં ક્યારેક જમતી વખતે બી મોબ બાઈલ જોઈએ મોબાઈલ જોતા ઊંઘે મોબાઈલ જોતા ખાય મોબાઈલ જોતા બધું ઘરે એમ જો અઈડુ ને તો તો રડવા માંડે એના મોબાઈલ જોઈએ ખાવા નહી આપોને તો ચાલશે મમ્મી પણ મોબાઈલ જોઈએને હા એટલે કે મોબાઈલ વગેર તો જાણે એમનું જિંદગી જ એ હોય. હા આટલા હજુ તો એક-એક, બે-બે વરષના હોય અને આવું બધું જોવાની ટેવ પડી ગયય અને મોટા થાય ત્યારે એમની હાલત શું થવાની
બરાબર બરાબર
અરે હજુ તો નાના હોય ત્રણ ચાર વરષ ના ગેમો રમવાનું ચાલુ કરી દે હવે આપડા ટાઈમે કેવું હતું ગેમોના રમે બાર મમ્મી મમ્મી લોકો મૂકી દે બધા છોકરાઓ જોડે નાંદ ના કે જાઓ જે કરવું એ કરો માટી ખાવ હો તો માટી ખાાવ પ પતરા રમવું હોય તો પતરા રમો જે કરવું એ કરો તારે અને હવા તો બહાર તો મોકલવાનું નહી છોકરાને લું લાગે આમ થાય ને તેમ થાય બીમાર પડી
હા એજ ને ભાઈ આપડે જ બહાર થી નીકળતા મારે કઈક કામ હોય તો ધારો કે હવે હા આજે સવાર જ વાત કરો ને ભાઈ નાસ્તો મંગાવતો તો ઓનલાઈન અમે મંગાવી દીધો બરોબર.
હા.
પણ હવે ઓનલાઈન શું છે શું નથી કેવી રીતે બનાવે છે ત્યાં આપડે નજીકમાં દુકાન હોય તો ત્યાં જઈને આપણે સ્પેશિયલ આપડી રીતે સારું છે શું કોઈ વેરાયટી કઈ સારી છે. બધું ડિસ્કસ કરી સારી રીતે મંગાઈ કરીએ એમ
હા.
હા.
એટલે આમ સોશિયલ મીડિયા હોય તો આમ એક સારું છે કે ભાઈ ઝોમેટો હોય કે જવું ના પડે ખાવા લેવા બ્લિંકિટ છે તો ગમે તે મેડિસિન બી આવી જાય.
એ વસ્તુ સારી છે ને એના કારણે ભાઈ લોકોને એમ એમ્પ્લોયમેન્ટ રોજગારી એ મળી રહે છે આમ
હ રોજગારી બી મળી રેહ છે રેપિડો છે તો ભરી ઘરે લેવા આવી જાય આપડે ટાઈમ બી બચે પેલું બસ કે ગમે તે એનું
હ આપડેને જે એક્જે ટાઈમ સુધી આપડ જે ટાઈમ થોડું પૈસાનું એવું થાય જો એમ રોજનું તો ના પોસાય આપણને પણ કોક વાર ઈમરજન્સી રેપિડો કરી દે તો એ બહુ બેસ્ટ ઓપ્શન છે આમ તો
હા એટલે આમાં ટાઈમ બી હ હ એટલે ટાઈમ બી બચે અને પેલું જેટલા ટાઈમે પહોચવું એટલું પોહોંચાય બી જવાય એટલે એમાં વાંધા ન આવે પણ લોકો લોકો આ તો કરે જ છે પણ જોડે જોડે મોબાઈલ નો વધારે યુઝ કર કે ભ ટાઈમ વેસ્ટ કર્યા તને એમ્પ્લોય અત્યારના જે યંગ છે એડલ્ટ લોકો એ મોટા ભાગે ઈસ્ટાને વોટ્સપ ઉપર જ ટાઈમ કાઢ્યા એવું નહી કે કઈક પ્રોડક્ટિવ કર્યા રોજ નો રોજ સાત આઠ કલાક રીલ્સ જોયા અને પછી કઈ નહી હુઈ જાય ભય તમે હા પછી છેલ્લા કઈક થાય એટલે કે કે મેં તો કશું કર્યું નહિ
હા હા
એટલે એવું
એ આને એ બધું આવ્યું એમાં જો લોકોને એમ્પ્લોયમેન્ટ ગઈ પછી કઈક નાની વસ્તુ હો તો એને તરત પૂછી લે હ આ પછી આગળ જેમ જેમ ભીમ ને ભીમ બની આવે છે એઆયથી બધું
હા એટલા
ખરાબ જ છે અયાનો એક દુરપયો જ છે. હા.
એટલે એ બીજા અને એઆઈ થી હવ તો લોકો વિડિયો એડિટિંગમાં ગમે તો કન્ટેન્ટ બી ક્રિએટ કરી દે. એટલે લોકો વિચાર કર અહીયા ના લીધે કશુંક કે આવું કરીએ કે તેવું કરીએે એમ
અને હવે તો ભાઈ ગમે તે વસ્તુ આઈ કે પછી કોઈ વસ્તુ પર વિશ્વાસ કરો એમ તાર કે માણસ કોઈ બોલતું હોય તો તરત એવ રૂબરૂ રૂબ માણસ બનાવી દે. આ બે હ બેવ આપણને તો એવું જ લાગે કે માણસે આપને કઈ વિડીયો બનાવીને મોકલો્યો છે
હ
ના એ
હ એજ અને લોકો તો એઆઈ થી પાછા પૈસા બી કમાય છે અમુક તમે પેલું એઆઈથી બધા પૈસા બી કમાય છે કન્ટેન્ટ ક્રિએટ કરી જુવાને પલું વાંદરા વાળું વચ્ચે આવ્યું તું કે હું અહિયાં છ શું ને આવી રીતે અત્યારે આજુ બાાજુમાં આવું થાય છે યુટ્યુબમાં બધું મકતા હતા પૈસા કમાવતો હતો એ છોકરો
બરાબર બરાબ એઆઈથી વિડીયો બનાવતા હતા એ એઆઈ ન એક સારી બાબત ભ કે એઈથી આપ કોઈ એમ પ્રોબ્લેમ નું સોલ્યુશન આપ મળી રહે છે એમ પણ ખુક મોટી મેજર પ્રોબ્લેમ હોય ને આપડે એમને ય તો બરોબર છે પણ ભાઈ નાની નાની બાબતે પછી આપડી વિચાર શક્તિ એ થોડી એમ અ આળસ ભરી થઇ ગાય એમ હા કે હવે કઈ છે નઈ કે હવે ધારો કે કઈ ટોપિક આપ્યો હશે મતલ આપડે વિચારીએે કે આપ પેલા હોમવર્કતા આપડ ને મેડમ પેલા આપડે જાતે વિચારી લાગતા આજકાલ તો લોકો અઇનમેન્ટ છે કોલેજ ના હોમવર્ક કો સ્કૂલ નું આપ્યું હોય તરત સ્કેન કરે તરત જવા હોય એ આપે ઉતારી દઈએ
હમ હમ
સર ને મેડમમે કઈ એમને ખબર જ હોય કે આ એઆઈ થી લખીને્યા છે પણ એ હવે કઈ કે બી નહી
હા હા એટલે જાતે આપે પેલા વિચારતા કે ભાઈ ધારો કે કીધું હોય કે મારું મિત્ર તો મારા મિત્ર આપે પ્યોર ફિલિંગ સાથે લાગતા કે મારો મિત્ર આવો સારો છે ખરાબ છે કઈ બાબતે મદદ ખરા કઈ બાબતે નહી કરતો એની ટેવો છ ખરાબ ટેવો છું પણ હવે તો કઈ નહી મારા મિત્ર નું નામ આ જ પ્રોમ ટા આપી દેશે એને આ છે અને તું મને મા મિત્ર નો નિબંધ આપે છે એટ જે ફિલિંગ આવતી હતી આપડે ગમે તે નિબંધ છે પત્રોમાં એ બી નહિ કે આમાં વિચારતા આપડે કે આવું હતું આવું નહી એ બી હવા તો જતું રહી આમ એના લીધે
આ બધા દસ દસ ને વીસ વીસ સેકન્ડ ના વિડીયો જોઈને હવે આપણને ભાઈ તમે નોટિસ કર મોટા વિડીયો લાંબા વિડીયો જોવામાં કંટાળવા માંડ્યો હવે કારણ કે આપણું માઈન્ડસેટ જ દસ સેકન્ડ માટે હવે સેડ થઈ ગયું છે કે હવે હવે આથી વધારે દસ દસ ત્રીસ મિનિટ ત્રીસ સેકન્ડ સુધી ચાલુ તો એથી વધારે આપ સહન નહી થાય એટ
હા વાત એજ છે હવે આપણેે વાંચવા બે પેલા તો આપડે કેવ કલાક તો આમ આરામ થી બેસી જતા હ તો એમ થાય અડધો કલાક કયો ચાલીસ મિનિટ થી લાવો મોબાઈલ જોઈ લઈ આમથી ચાલો મોબાઈલ જોઈ લઈ અને એમાંય પાછું એવું થયું હ મેસેજ આ્યો હશે કોને રીલ્સ મોકલીશે ભ બને કોક નો ફોન આવે એવું અને હવે તો બીજું એ વસ્તુ કે પેલા આપડે ભણવા બેસતા તો કમ્પ્લેટ અને બીજું કે વિડીિયો જોવાનો થાય ભણવાનો તો કે કલાક નો ભાઈ નહી જોવાય સળંગ તો પંદર પંદર વીસ મિનિટ જોવાશે કા તો અડધો. કલાક જ જોવા છે અને પછી કે મૂકો અને આ મવી કે ગમે તે જોવાનું હોય તો લાવો ખેચી નાખ્યા આખી વેબ સિરીઝ એક જ દિવસમાં હ વેબ સિરીઝ આ આખી રાત એક આઠ કલાકની એક જ દિવસમાં પતાવી દેઈશું.
હ એજ ના ભાઈ હવે તો શું આ બા મોબાઈલ ના લીધે બઉ ડિસ્ટેકસન થાય છે, આપડે તો પેલા એટલું બધું નેટેે ના આવતું એટલે આપડે ફોન તરફ પેલું આકર્ષણ હોતું હતું ભાઈ.
હા તો મોબાઈલ વગેરે અને મોબાઈલ પર
થઈ ગયું એટલે નેટ પડતું જ નથી આ ફોનમાં હવે તો ઘરે બે બેન ત્રણ ફોન થઈ ગયા, લાગે ત્યા ફોન બીજા ફોન માંથી જોવાનું ચાલુ કરે.
હા કોરોના આવ્યો એટલે પછી તો વાત જ પૂરી ઘેર ઘેર મોબાઈલ.
હ હ એ કોરોનામાં જ આપડે જોકે વધારે ફોન માટે તો પેલાથી આજે
હ પણ એ વખતે તો કઈ હતું નહિ એટલે પછી આ ના જીવાય તો કઈ થાય એવું નોતું.
હમ જોકે કોરોનામાં બધું ભણવાનું એ ઝૂમ પર ને એ બધા ગૂગલ પર થઈ ગયું હતું. ઓનલાઈન થઈ ગયું તું યુટ્યુબ પરથી બધું. એટલે જોકે એ બાબતે સારી હતી કે, આમ લોકડાઉન લાગ્યા કોઈ કટોકટી ની પરિસ્થિતિ આવા દેશમાં તો એ આપડે એમ એજ્યુકેશન ઉભું ના રહેે, એમ. આપડે ઓનલાઈન જોઈને આપડું ભણી કરીએ ટાઈમ ના બગડે એમ. છોકરાઓનો એ બાબત પણ સારી હતી. પણ એના કારણે શું છોકરાઓ ઓનલાઈન ભણે ના ભણે નક્કી નહી હોતું, જોપણ. તાગા ભણતા લોકોની ઇન્સ્ટાગ્રામ માં નોટિફિકેશન પડી તો પછી ઇન્સ્ટામાં જતા રહે બોલો, ઇન્સ્ટામાંથી પછી સ્નેપમાં જતાારે.
હા પછી કોકને ચેટ કર્યા, હઅ બધું પૂરું એમાં પછી કે કે એક્ઝામ બી પૂરી થઈ ગઈ હું બવઉ હું બી પૂરો થઈ ગયો હતો.
હા હવે કે મારી કેપેસિટી નથી હવે કે બધું આ એના ફોન બોન જોતા પછી છેલ્લા દિવસે બધું ભેગું થાય એટલે પછી શું કે હવે મારથી નહી થાય, ઓછા ટકા આવશે અને નાસી પાાસ થઇ જાય. પછી આમાં નામાં લોકો શુ, બાળકો બધા પ્રેશર તો પછી સુસાઈડ ને એવ બધુ બી કરી લે.
ડિપ્રેશનમાં જતારે બોલે નઈ, હા તે ખોટું પગલું ભરે પછી છેલ્લા.
હઅ એજ ને પણ આપડે આપડા છોકરાું સમજાવે જોએ કે હવે, તો નક્કી કરી દીધું છે મેં કે આપડે ફોન ઓછો આપીશું આપડા છોકરાને.
હા, તો હવે કઈ નઈ હું મોબાઈલ ભી ઓછો આપ પ્રના વેલા બી હુંઈ જાવ બાર વાગ્યા સુધી મોબાઈલ જોયા વાગે.
હા વાત સાચી ભાઈ હવે મારે આદત સુધારવી છે થોડી હું એ હવે
આવું બધું બોલા તમે જ નઈ ઊઘતા એટલે.
ના, ના હું એ લ્યા હું જ હુંતો હોય એટલે પછી છોકરાને ઈચ્છા થાય જ ને એટલે હુંઈ હવે વેલો શું જઈશ એવી ઈચ્છા છે હવે કાલથી તો. મેં છોકરાઓને ફોન ઓછો આપી છે એમ.
હ હારું ચાલ. હું ઊંઘવા જવ, હુ તો ઓછું જ વાપરું છું, હા.
સારું સારું ભાઈ તો મળીએે ચલો. હઅ એ સારું સારું હા.